કૃષ્ણ
કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે?
બસ એકદમ મજામાં શું કરો છો ડિસ્ટર્બ તો નહી કર્યા ને મેં તમને?
ના ના ડિસ્ટર્બ તો શું હવે તો આ ટાઈમે તો ફ્રી હોઈએ છીએ.
અચ્છા એવું છે તો ઠીક હું શું કેતી તે મેં તમારા સ્ટેટસ જોયા તા.
હમ હમ
જેૈસલમેર મા તનોટ ના તો જોયા તા પણ બીજા બધામાં મને ખબર ના પડી ક્યાં ક્યાં કઈ જગ્યા છે. બાકી માતાજી નું સ્ટેટસ તો મે જોયું તું તનોટમાં ગયા તો ને મંદિરે એ મેં જોયું તું તો મને બીજી બધી જગ્યાનું કેશો જેસલમેર નું?
જો અહીંથી તો અમે બાય કાર જઈએ છીયે.
અચ્છા તો બાઈ કાર જાવ
હા પછી ત્યાં હનુમાન ચોક રોકાઈ છીયે જેસલમેર માં. એ છું હનુમાન ચોક છે ને એકદમ સેન્ટર માં છે.
અચ્છા.
બિલકુલ એટલે સેન્ટર મા જ છે તમને જેસલમેર જો અહ સોરી સમજવું હોય તો પણ તમને ત્યાંથી પાંત્રીસ કિલોમીટર જેવું દૂર છે. અને આપડે તનોડ જવું હોય તોય એકસોવીસ કિલોમીટર જ છે. અને એના પછી આપણે શું કેવાય રણુજા જવું હોય તો પણ એટલે શું ત્યાં અમે મંગલમ કરી ને હોટલ છે એનું પ્રાઇઝ વાઇઝ એકદમ રીજનેબલ છે.
અચ્છા. તો ત્યાં મતલબ જેસલમેર અહ માં શું મતલબ ફરવા વાળી જગ્યા કઈ? છે મને એના વિષે કો તો હું વિચારું છું કે અમે ફરવા જઈએ છીયે તો પછી તમને. આમ મતલબ થોડું વરસાદ ઓછું થાય એટલે પ્લાનિંગ કરીએ છીયે અમે. ફરવા જવાની તો મોસ સમ પણ ઠંડુ થઈ જસે દસમા મહિનાની આજુબાજુ માં. એટલે વિચારીએ છીયે તો મેં કીધું લાવ તમારા સ્ટેટ્સ જોયા તો તમારે હજી થોડું પૂછું કે શું કઈ રીતે છે ત્યાં શું શું ફરવાવાળી જગ્યા છે?
હમ્મ હમ્મ હમ્મ ત્યાં તો જો એક ડેઝર્ટ શો છે બરાબર? એટલે રણમાંજ હોય છે એકદમ રણની વચ્ચોવચ એ તમને આખા દિવસના પેમેન્ટ લેશે એટલે સિઝન ના હિસાબે હોય આજ તમે ડિસેમ્બર માં જાવ ને તો તમને પાંચ પાંચ હજાર રૂપિયા લે બરાબર હા. કેમ કે એ ટુરિઝમ પેલેસ છે પ્લેસ છે એટલે ત્યાં ટુરિસ્ટ વધારે આવે છે જોધપુર જેસલમેર માં. એટલે ત્યાં ડેઝર્ટ શો હોય ને એટલે એમાં શું થાય તમાને સવારે ત્યાં નાસ્તો આપશે પછી એક ટેન્ટ આપશે રાત રોકાવા માટે.
ચા માં મતલબ કે બધું આવી જાય છે એમ.
હવે જો અમે હતા ને તો અમે ટેન્ટ માં ન્હોતા રોકાયા.
અચ્છા.
કેમ કે અમે ગયા તા ને તો ગરમી હતી.
અચ્છા અચ્છા.
તો ને અમને ટેન્ટ કન્ફર્ટ નહોતું લાગતું. રોકાયા તા બોવ બધા લેડીઝ આખું ટેન્ટ બાંધેલું હોય છે એમાં લેટરીન બાથરૂમ બનેલું હૉય છે પર એ લેટરીન બાથરૂમ માં બધે પડદા જ હોય. એટલે કપડાંનાજ આખું બનેલું હોય છે ટેન્ટ સીટી કે છે એને એટલે. એક આખું એરિયા માં આમ ડેઝર્ટ માંજ બનેલું હોય છે એટલે ત્યાં પચાસ ટેન્ટ હોય છે ત્યાં બધા રોકાવા આવે છે એટલે અમે ગયા તા તો બોવ બધી ફેમિલી હતી લેડીઝ પણ આવીતી ત્રણ ચાર ત્રણ ચાર ગ્રુપ માં એટલે ત્યાં છે ને તમને ચા નાસ્તો આપશે. પછી જમવાનું આપશે બે વાગે પછી તમને અઢી ત્રણ વાગે ત્યાં લઈ જસે ત્રણ વાગ્યા પછી એક છે ને તમને કેમલ સવારી કરાવશે એમના એક રિલેટેડ હતા અમારા.
હા એટલે એક સામટાજ ખર્ચા મા બધુજ આઈ
હા અમે રોકાયા નહોતા પર ત્યાંથી એક સફારી કેમલ સફારી અને એક બાઈક હોય છે એ અને રાતનું જમવાનું અને હાઈ ટી, હાઈ ટી એટલે પાંચ વાગે અમને ટી જોડે અહ ભજીયા આપ્યા તા.
અચ્છા અચ્છા અચ્છા.
અને બપોરનું જમવાનું હતું એટલું અમારે, અમારે ગયા હતા ત્યારે ઓફ સિઝન હતી. એટલે હું તમને કહું છું કે સિઝન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને મારી કઝિન ગઈ તી ન મારી કઝિન એજ જગ્યાએ ગઈ હતી, એજ ટેન્ટમાં રોકાઈ હતી, બધું એજ હતું. પર એ ગઈ હતી ડિસેમ્બરમાં.
અચ્છા.
એટલે એને પાંચ હજાર રૂપિયા પર મેમ્બર લીધા તા.
અચ્છા પર મેમ્બર પાંચ હજાર, તો તો મોંઘુ પ મોંઘું કે છે યાર.
મેં તમને શું કીધું સીઝન પર ડિપેન્ડ છે.
હમ્મ.
અમે ગયા તા ફેબ્રુઆરી માર્ચમાં, અમે ફેબ્રુઆરી માર્ચ માં ગયા તા, હવે તમે જો દસમા મહિનામાં જવાનું વિચાર કરો છો ને તો ત્યાં આજ રેન્જ ચાલવાની છે ભાઈ હજારના પંદરસો થશે. અને ફેબ્રુઆરી માર્ચ હોય ને એટલે નવસો રૂપિયા પર મેમ્બર.
નવસો રૂપિયા. હા તો તો આ તો એજ સારું
એટલે નવસોમાં અમે બે ટાઈમ જમ્યા પણ હતા, હાઇટી લીધી તી પણ રાત્રે ઊંઘ્યા નતા.
અચ્છા કેમ રાત્રે કેમ ન
ટેન્ટમાં ઊંઘ્યા નતા, અમે તો એ સી વાળા લોકો છીએ.
હા સાચી વાત છે, પણ મારા હિસાબ થી કેવું છે જો બહાર ફરવા જઈએ ને તો બધી વસ્તુનો આનંદ લેવો જોઈએ, બધી વસ્તુને આપ ણને સમજવું જોઈએ કે હા આમાં આવું હતું, એવું હતું મારે જેવી જાય ને તો છે એમ તો મને પણ અમારે તો જો વરસાદ ત્રણ દિવસથી પડે છે ને તોય અમારે એ સી તો રાત્રે ચાલે જ છે. ક્યાં કે ગરમી બધાને લાગે છે પણ અહ
કેટલું કહીએ ને એટલે એ જગ્યા તમે જોશોના એકદમ રેતી રેતી રેતી તમે નજર ફેરવો ના તમને કોઈ જ ના દેખાય, કોઈ માણસ ના દેખાય. આખું રણને રણ ચારે બાજુ તમને ધોરા જ ધોરા દેખાય એટલે શું કેવાય માટીના પહાડો જ પહાડો દેખાય. અને એવામાં આપણે અનનોન પર્સન જઈએ, ભલે જેન્સ હોય છે અમારી જોડે પપ્પ પા હતા દિયર અને મારા હસબ બેન્ડ હતા, અમે ફૂલ ફેમિલી ગયા તા, પર અહ તો એ કેવું કે પડદા પડદા હોય પડદા હોય તો અમને તો વોશરૂમ જવામાં એવું લાગતું હતું હાય પાછળથી કોઈ હોય તો ટેન્ટની અને અનકમફર્ટેબલ હતું, ઇન શોર્ટ તમને કહું તો અને, ઊંઘીય તોય, કોઈ આવી જાય તો આમ
ના મારા હિસાબથી, હા મારા હિસાબથી તો ટેન્ટ બેન્ટમાં ક્યારેય ગમે કે બપોરનો ટાઈમ હોય ને તો ચાલે કે બપોરે ઊંઘતા નથી આપડે તો ચાલે રા
હા એમ તો હું કઉ છું ને આખો દિવસ રોકાયા હતા, એમ તો અમે બપોરે જમીને પછી, ટેન્ટમાં બેઠા હતા, ઊંઘી ગયા હતા, ફોટા પડાવ્યા, વાતો કરી, અંદર પોતપ પોતાના રૂમમાં ઊંઘી ગયા. પણ જે નાઈટનું મને છે ન મતલબ કમ્ફર્ટ નથી લાગતું. તો આમાં મારી સિસ્ટર ગઈતી. તો નાઈટમાં ઊંઘ્યા તા ત્યાં એ તો કે બહુ મજા આઈ તી એવું કઈ નથી.
ફરયાલ જો આટલું ખુલ્લું ના આટ. આટલું બધું ખુલ્લું ને કોઈક ચિત્તો બીત્તો કંઇક આઈ જાય તો.
ના ત્યાં એવું ચિત્તો ને એવું બધી તો નથી જ. છે છે એ માણસોનું જ હોય છે કે ભઈ કોઈ પુરુષ આઈ જાય કે કોઈ જેન્ટસ હોય. કે ત્યાંની પબ્લિક કેવી છે.
તે કંઇક છે તો નહી ને આમ જાનવર બાનવર કંઇક.
થીનાર્ડના ડેઝર્ટમાં તો ખાલી તમને કેમલ દેખાય બીજું કંઇ ન દેખાય.
અચ્છા તો ઠીક હમ.
ના ના અને ત્યાંના પડદાય કેવા હતા ખબર છે. આમ દોરીથી બાંધેલા હતા અને આપણે ઘેરી ઊંઘમાં ઊંઘી. જઈએ ને કોઈ આવે એટલે એમ પોતાને જેવું બીક લાગે એટલે અમે ઊંઘ્યા તો નથ. તા અમે રાત્રે દસ વાગ્યા સુધી પેલું શું કેહવાય. અ ન નૃત્ય કરતા હોય ને. એવું ડાન્સને નૃત્ય કરતા હતાં.
અચ્છા એ જોતાતાં એમ.
હા એમની જોડે પછી નાચ્યાં ગાયા ડી. જે વગાડ્યું બધાએ ડાન્સ કરી.
ફને.
ના બધું એમાં આય ગયું બધું બધું આય ગયું હા. અમે રોકાયા નતાં ખાલી નાઈટ જમીને સાડા દસ વાગે ત્યાં ટેન્ટ સીટીથી નીક ળીને. એટલે સાડા અગયાર પોણાં બાર વાગે હોટલમાં આઈ કપડાં ચેન્જ કરીને ઊંઘી ગીયા. અને ત્યાંથી પછી કુંબલગઢ પણ હોય છે.
હા એટલે ત્યારે મા એટલે મારે ત્યાં જવું હોય. તો ત્યાં મતલબ કી અ મારે. ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં જવું પડે એમ.
ના ના તમે હમણાં જશો તો પણ એટલું કંઈ હાઈ રેટ નથી દસમાં મહિનામાં. કર્યું હોય ત દિવાળીની વેકેશનમાં ના જતા એનાથી પેલા જઈ આવજો.
અચ્છા એવું છે કેમ દિવાળી વેકેશનમાં આમ વધારે.
હા બધાં ફરવા જાય એટલે. સિઝન હોય હવે ટ્રેનોમાં જ જોઈ લો ને તમને ટ્રેનમાં જગ્યાએ નહીં મળતી.
હા અરે ટ્રેનમાં તો શું તમને કહીએ તો વીઆઈપી આમ. વીઆઈપી જેવું સિસ્ટમ થઈ ગયું છે એરપોર્ટમાં જેવું થઈ ગયું છે ને એવું. ટ્રેનમાં થઇ ગયું છે
એટલે. બસ ત્યાં ટેન્ટનું એ છે પછી કુંબલગઢ છે કુંબલગઢ પણ એક સ્થાપિત ગાંવ છે.
અચ્છા એટલે ત્યાં શું છે ત્યાં કઈંક જોવા વાળી વસ્તુ છે.
જોવામાં તો એવું છે કે ત્યાં બધા છે ન કે છે ભૂતો રહે છે.
અચ્છા એવું.
એટલે સાંજ પછી છે ને ત્યાં કોઈ નથી દેખાતું જે રો કાયું ને એ ગુમ થઈ ગયું.
હા એક્ચુલી મેં ને એને યુ ટુબ ઉપર જોયું તું કુંભલગઢ રાજસ્થાનમાં એ છે પણ જેસલમેરમાં છે એ નઈ
જેસરમેર થી આગળ છે પચીસ કિલો કે પેતાલીસ કિલોમી તમે સમજશો ને આ સમજશો ને ડે ડેઝર્ટ શો સમમાં ત્યાં વચ્ચે રસ્તા ઉપર કુંબલગઢ આવશે.
તો તમે જઈને આયા? હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો હેલો મારો અવાજ